કઈ નઈ જો નવરા થઈને બેઠા છે તમે શું કરો?
અમે જો સુતા છીએ નવરા થય ને છોકરાને સુવડાવ્યો પછી અમે સુતા
હા તમારે નાનો છોકરો છે એટલે સુવડાવો પડે
હમ્મ.
જમી લીધુ
હા જમી લીધું હો અમે
શું બનાવ્યું હતું જમવાનું
અમે તો મેગી આજે બનાવી તી પણ ની મેગી બનાવી તી ખોરાક માટે હારી કેવાય ને
હા. બાકી તમારે નાનો છોકરો છે તો એને મેંદા વાળું બઉ ના ખવડવાય
હમ્મ.
હમ્મ ઘરે ક્યાં લોટની તમે મેગી બનાવો
ઘઉંના લોટની અમે બનાવી હમ્મ.
પછી બનાવેને હા.
કમાય પછી તહેવાર આવશે બધું આવશે સાતમને એવું આવશે
હા એટલે એનું બધી તૈયારી એનું બધું બનાવતા હશો ને
હા એનું તૈયારી હાલે હો
હા.
હમ્મ કચરો એવું થાય
હા. અમે જો હવે થોડાક દિવસ પછી અમારા કામ ઉપર જવાનું હોય એટલે રજા ત્યાં ના હોય તો હવે રજા મળે શનિ રવિન રજા આવે ત્યારે પછી આખું ઘરને બધું સાફ કરશું તૈયારી કરશું બધી
હમ્મ.
હમ્મ.
અમે જો ધુપચાર કશું પછી સાત તમને વાવશે એટલે રહેેવા માટે બધું થાહે તે બધું પછી વસ્તુ બધી રસોઈ બનાવી પણ ડે અને પછી બધી રસોઈ મુક મૂકવાની હોય
હમ્મ તો તમે રસોઈ શું શું બનાવતા હોય સાતમમાં
અમે તો જો એક તો પાક બનાવતા હોય પછી એક તો હા ખાખાડા બનાવી આપો ખાખા આવે ને મેંદાના
મેંદા ના ઘણા ઘઉં ના બનાવતા તા હોય ચણા ના બનાવતા હોય
પછી બેરી પુડી લેવું ને બધી તીખી પુડી ને બનાવવી
હા તો તમે ઓલા મીઠા થેપલા આવે ગોળ વાળા એ ના બનાવો?
હા એય બનાવી અમે.
હા આપડે શીતળા સાતમ હોય એટલે ભગવાનના શીતળા માતા ને ધરવા માટેનો પ્રસાદ તો ઈ જ હોય મેન થેપલા જ બનાવવાના હોય તો જ આપણે સાતમ ગણાય.
હા અચ્છા અચ્છા.
હા બાકી પુરી ને એવું બધું તો આપડે બીજું બધું ફરશ સાળ ને બનાવતા હોય એ તો આપડા ખાવા માટે એમનેમ બનાવતા હોય બાકી થેપલા ને એવું જ વ
વધારે બનાવાનું યાર મિષ્ટાન ને પછી એવું બધું અલગ અલગ અ બનાવતા હોય
હા પછી શીતળ શીતળા સાતમ તો તમે રેહતા હશો ને?
હા છોકરા જો અમારે એવું હોય કે જેને છોકરો હોય ને એને ફરજિયાત રહેવુ પડશે શીતળા સાતમ
હા છોકરા માટે રહેતા હોય બધાય
માટે રેતા હોય એમાં એવું છે કે શીતળા મા છે ને એક બે દેરાણી જેઠાણી હતા ને તો બે બ થામ રસોઈ બનાવી હતી પછી એક એની જેઠાણી છે ને જેઠાણી છે ને એનો ચલો છાતા એમનેમ સુઈ ગયા સાંજે પછી રાત તે છતાં એમાં આવ્યા ને તો આખા દાજી ગઈ એમ ચુલો થાય હતો આપડે ચૂલો ઠારવાનો જે દિવસ છઠ હોયને, તે દિવસે બીજે દિવસે સાતમ હોયને એટલે ચૂલો ઠાર નાખવાનો તો એ જેઠાણી ચૂલો ઠારતા ભૂલી ગયા હતા. તો પછી જેમ શીતળામાં લોટતા તાને રાખમાં પછી એમ એનો છોકરો આખો દાજી ગયો ને મળી ગયો રાત્રે રાતમાં પછી હવારે ને જેઠાણી બધે ગોતવા ગઈ કે શીતળા માં શીતળા માં એમ કરતા ગયા. બધે અલગ અલગ ગોયતા, પછી છેલ્લે એક ડોશીમાં મળ્યા. તો એને કીધું કે બેન ઓલા ગોતી દેને મને
હા.
તો એને ટોલાાગો દીધા હતી, એને પછી શીતળામાં એ છોકરાને એને સજીવન કર દીધો પાછો.
હા, એટલે એ બધાનું ભલું કર ગઈ તી રસ્તામાં શીતળામાંને ગોતતી ગોતતી જતી તી, તો બધાનું ભલું કરતી. કરતી ગય. એટલે શીતળામાંને થયું કે નહી, આનો સ્વભાવ તો સારો હે. ના મનની ખોટી નથી. આ સાાચી જ છે. એનથી ભૂલથી જ આ થઈ ગયું તું ભૂલથી ચૂલો ચાલુ રહી ગયો હતો. એટલે પછી એને એનો છોકરો સજીવન કરી દીધો. એવી જ રીતે પી પછી એની દેરાણીને એવું થયો. હા, એની દેરાણી એ એવું કર્યું. પણ દેરાણીના મનમાં તો હા એના મનમાં તો પાપ હતો.
હા એટલે એને તો કઈને કઈ હારું કર્યું જ નહી. પછી એની જેઠાણી તો બધા એનું જો કીધું તું તલાવડી એ કીધું તું કે અમને આ કે જે તો ઇન્ડિયરાંગ ગઈ તો ઇન્ડિય રાંગ કે હું શું કામ કઉું
હા.
એટલે એની દેરાની પછી રોતી રોતી ઘરે આયવી જેમ બધા એમ કેતાય જેમ જેઠાણી કર્યો એમ બધાયનું થાવું જોઇએ એમ
હા બાકી દેરાણીને તો એના મનમાં પાપ હતું એને તો એવું હતું. કે મારે જેઠાણીનો છોકરો જો સાજો કરી દીધો તો મારો છોકરો સાજો કરી દે પણ આ વાર્તાથી આપણે આ એ જાણવા મળે કે આપણેે કોઈનું ભલું કરીએ. તો જ ભગવાન આપડુ ભલું કરે. હમ એટલે શીતળા માતાનુ એ મહત્વ છે એટલે બધા શીતળાનું શાતમ જે જ જેના ઘરે છોકરા હોય એના છો કરાના લાંબા આયુષ્ય માટેને છોકરાને સજીવન રાખે છોકરાને કોઈ દિવસ કાઈ દુઃખ ન પડે એટલા માટે એના મમ્મી હોય રે તા હોય બધાય હા. જે આપડે શીતળા સાતમના દિવસે એક ટાઈમ જમતા હોય આપણે આગલા દિવસે છઠના દ હા છઠના રાંધણ છઠ આપણે કેયે તો ઈ દિવસે આપણે બધું બનાવી નાખીએને પછી જર્યા હોય તો એક ટાઈમ જમવાનું ને એ ઠંડુ જ જમવાનું એમ
વા.
હા ઘણા પછી બાર ફરવા જાતા હોય ત્યારે શીતળા સા તમ હોય. એટલે આપણે તે દિવસે તો કાંઈ જમવાનું બનાવવાનું ના હોય. એટલે બધા ફ્રી હોય તો ઘણા ફરવા જતા હોય બાહર તમે બાર ફરવા જાવ કે ના જાવ?
હા અમે જાયએ પણ જો બપા તો અમે તો મેં તો જમી લીધું અને પપ્પાને છી અમે બધા જાયએ બાર તો છોકરાને જમાડી દઈએ કે ગમ છોકરા તો લેય. હું એક ઠંડુ ચમોતો આલે એમ
હા.
છોકરા ને ગરમ માલે પણ મમ્મી ને તો ઠંડુ જમવાનું અને સાંજે તો કંઈ જમવાનું હોય ને સાંજે તો ચેવડો ને એવું વેફર નેવુ
હા.
અને આપે આગલે દિવસે વેફાર ને એવું બધું તળ લીધું તો બીજે દિવસે આલે જ નાસ્તો ઓલામાં ફરાનાલે
હા ને ત્યા રેવુ જ
ને અલગ અલગ આપ ફરાર માં ગમે બટેટા બનાવ્યા હોય આગલા દિવસના તો હાજી હાલે પાછુ
હા એટલે. ને તે દિવસે ગામડાના લોકો હોય જે કામ કરતા હોય તે દિવસે ખેતરમાં કામ પણ ના કરે
હા તેદી જ ત બધાને કઈ કપડાં નહી ધોવાના કે કઈ કામ ની કરવા ખાલી કચરા પોતાને વાસણ ને એવું જ કરવાનું કે કપડા ને એવું કઈ નો ધોવાનું તે દિવસે.
હા એટલે આપડે કપડા ને એટલા માટે ના ધોવાના કે આપડે જે કપ કપડા માંથી મેલ ને બધુંય નીકળે તો એ શીતળાામન મોઢામાં જાય એવું બધાય કહેવામાં આવે કે એવું કપડાં ધોયે તો આપડે બધો મેલ નીકળે આપડે સાબુ થી નાહવાનું નઈ એમને એમ ખાલી પાણી થી જ નાહવાનું એવું-એવુ હોય, ઘણા માનતા હોય ઘણાય ના માનતા હોય.
પણ તારુ આવું યાર.
હા, લેવું હોય એટલે ત્યારે એવું બધું કરતા હોય શીતળા સાતમ ઉપર તો.
હમ.
બાકી શું ચાલે તમારે.
કઈ ની જો અમે આમ સુતા હીયે અત્યારે તો.
હા.
તમે સ્કૂલે થી નથ જવનુ આજે.
ના અમારે રેડ એલર્ટ હતું એટલે આજે વરસાદની ફૂલ આગાહી હતી એટલે આજે પણ રજા હતી કાલે રજા હતી આજે રજા હતી.
હમ.
તો વરસાદ તો કાંઈ આવ્યો નતો કાલે આખી રાતે નતો આજ બ પર સુધી નથ આયો પણ અત્યારે ચાલુ થયો છે.
અમારે તો કાલે સાંજમાં દસ વાગા નો ચાલુ થયો તો હજુ બન જ નથ થિયો.
એટલે આપડા ગુજરાત ઉપર ભારે આ ચાર સિસ્ટમ ચાલુ થઇ છે ને એટલે ગુજરાત ઉપર વધારે પડવાનો છે ને એવું આમ આવતું તું કે ગુજરાતમાં ચાર એ કયારે ચાલુ થાય હ,
હમ. તમે ટીવીમાંને જોતા હોય તો તમને શું ગમે છે ટીવીમાં.
ટીવીમાં તો અમે બઉ કાંઈ ના જોતા હોય અમે તો જો સ્કૂલે કામ ઉપર જાતા હોય એટલે ટીવી જોવાનો ટાઈમ ના મળતો હોય બઉ. ને ટીવી વધારે ના જોઈએ ક્યારેક વરી ટાઈમ મળે તો ક્યારેક મુવી જોયે, ક્યારેક અ સી સિરિયલ ને એવું ગમતું હોય તો એવું જોઈએ.
હમ.
ઘણું આવતું હોય તો એ જોઈએ બાકી તો જો સ્કૂલે અમે ભણાવા જતા હોય તો સવારે ઉઠીને કામ કરીને ને સ્કૂલે ભણાવવા વઈ જાય. હા, પછી પાછા આવીયે પછી નાઈ ધોય ને જમીએ ને થોડીક વાર આરામ કરીએ તો પાછું બીજું ઘરનું કામ હોય એ કરીએ પછી સ્કૂલેથી થોડું ઘણું કામ આયપું હોય તો એ કરીએ.
હમ.
પછી પાછો રાતે જમવાનું ટાઈમ બના જમવાનું બનાવવાનું ટાઈમ થઇ જાય. તુ બનાવે. પાછા સુવાનું ટાઈમ થઈ જાય સુઈ જાય એટલે એમાં ટીવી જોવાનું તો બઉ કઈ આપણને ટાઈમ મળે નહી.
હા
ટીવી તો આપડે જોવું બહુ સારુંય નથી વધારે ટીવી મોબાઈલને જોયે તો આપડી આંખ ખેચાય પછી આંખમાં દુખાવો થાય.
હમ
એટલે બઉ ટીવી ને એવું બઉ કઈ અમે જોઈએ નહી, થોડી ઘણી વાર ક્યારેક ચાલુ કરીએ ફ્રી હોય તો
અમે સાંજે જમવા ટાઈમે થોડીક વાર જોઈએ, થોડીક વાર બપોરે જોઈ છીએ. એક સિરિયલ જોતા હોય તે એ સિરિયલ જોતા હોય. અને પછી જમવા ટાઈમે ચાલુ કરીએ ત્યાં સુધી તો અમારે બંધ જ હોય. ચાલો તો એ પ્રમાણ
વધારે ના જોવા દેવાય, ટીવી માં ચાલુ કરી દો તો એ જો એને જીવનમાં ઉતારવા લાયક હોય, ભણવા લાયક હોય. એવું એને ચાલુ કરીને દેવાય એટલે એનેય મજા આવે એનેય યાદ રહી એ અત્યારે નાનું છે તો આપડે જેમ વાળીએે એમ વડે છોકરું
હમ એટલે તો એ તો જોઈ ઓછી ટીવી પણ, રમવામાં હજી વધારે ધ્યાન દે છે. ગાડી એ રમતો હોય ને, સાયકલ એ રમતો હોય, ને બસ બોર્ડ ને અલગ પાટી ને ચોકથી ને એઓથી બધે થી રમતો હોય.
હા, એટલે નાનો છે એટલે હજી તો બિચારો
કારે થી નાની-નાની જે કારે થી રમતો હોય ને, એ બધાથી રઇમાં કરે એટલે કોઈ વાંધો ન આવે.
હા, હજી તો નાનો છે એટલે કઈ ખબર ના પડતી હોય, એટલે થોડું ઘણું તો જોવાય દેવું પડે.
જોવા દેવું પડે. પછી કામ હોય તો મારે શું કરવું? એકલા હોય તો
હા, એટલે પછી આપડે ઘરનું કામ કરવું કે એને સાચવવું એનામાં ધ્યાન દેવુ, એને સાચવે તો ઘરનું કામ અધૂરું
સારું હાલો હવે તમને હું પછી કરીશ કયારે
એ.. હા, હા